તો.
હા, બોલો. ગુડ મોર્નિંગ. બસ
જય શ્રી કૃષ્ણ. શું કરો છો?
બસ કઈ નહી આજ ઘરનું કામ રોજ ડેલી રૂટીન વાળો.
હાઆ.
બસ આ પતિ ગયું હમણાં કામ ને મેં કીધું આ ફોન જોયું કોઈના કોલ આવ્યા છે કે નથી એમ.
બરોબર.
બીજું?
બીજું આમે પણ કઈક પ્લાન બનાવતા બનાવતા હતા ફરવા જવા માટે. શું વિચારો છો તમારે આવાની ઈચ્છા છે?
અમે તો એમ હમણાં વેકેશનમાં જઈ ને એવા પણ બનાવો તમે પણ કઈ પ્લાન તો જોઈએ વી ચાર કરીએ ફરવા જઈએ કઈ જગ્યા જવાનું કઈ કેવી રીતે જાશો પ્લાન બનાવીએ પછી એમને ડિસ્કસ કરો તો જોઈએ આપડે.
હા, તો મારો તો વિચાર એવો છે કે બાળકોને હાલ અત્યારે ભણતા છે સ્કૂલ ચાલુ છે પણ જો અહ શનિ શનિ રવિ માં એ લોકોને રજા હોય છે તો ત્યારે આપણે પ્લાન બનાવીએ.
એ તો છે જ શનિ રવિ હોય તો બે દિવસ માટે આપણે કઈ હા, કઈ પણ જગ્યાએ પ્લાન બનાવી શક
હા, એટલે બાળકો ને પણ મજા આવે ને આપડે પણ બધા સાથે મળી શકીએ.
હા, એ તો છે બે દિવસ માટે તો શું નજદીક નો કોઈ બી જગ્યા આપણે ફરવા જઈ જ શકાય છે. હવે છોકરાઓને તો એમ બી અહ પાણી નો બુખવ શોખ એટલે વોટર પાર્ક હોય કે એવી કોઈ જગ્યા હોય યા ફર અહ હિલ સ્ટેશન હોય તો એ જગ્યા આપણે છોકરાને જીયે તો આમ રાજી થાય.
કીધું આપડે બાળકોને વધારે મજા આવે એવી જ જગ્યા વધારે ચોઈસ કરવી જોઈએ કેમકે બાળકો જલ્દી થી બોર થઈ જતા હોય છે
હા, એ તો છે જ એટલે ને બે દિવસમાં તો આપણે મતલબ એવું જ કઈ જગ્યાએ જઈ શકીએ કારણ કે જો અગર જો વધારે દિવસ હોય છ, સાત દિવસ હોય તો આપણે કોઈ બી એમ લાંબો સફર માટે જઈ શકીયએ છે, જેવી જે કોઈ તીર્થ સ્થાન હોય છે, કે કોઈ બી મતલબ એવું હિલ સ્ટેશન હોય કે એવી જગ્યા હોય તો ત્યાં આપણે જઈ શકીએ છીએ, પણ હવે એક બે દિવસનો પ્લાન હોય તો આપણે નજદીકમાં જ વોટર પાર્ક છે, કે કોઈ બી આમ ગેમ ઝોન છે કે એવી રીતે છોકરાઓને લઈ જ લઈ જવાય
હા, એ ગેમઝોનમાં ને એમાં બાળકો ને બહુ મજા આવશે એમાં જ આપણેે પ્લાન બનાવીએ
હા, એ એ તો છે ફરવાના તો શું એટલા બધા સ્થળો છે, ને કે આપણેે મતલબ જેટલા જોઈએ જેટલા ફરવા જઈએ તેટલું ઓછું છે
હા સાચું કીધું તમે
હમ ને શું આમ એકને એક જગ્યા પર જવાનું પણ શું બાળકોને ગમતું નથી હવે કોઈ પણ એમ જ ગાર્ડન લઈ જઈએ કે એવું જ લઈ જઈએ તો એ એક એક જગ્યાએ જવાનું ગમતું નથી એટલે કોઈ પણ નવી નવી જગ્યાએ જઈએ તો છોકરાઓ પણ રાજી થાય છે હવે છે ને એ પણ પ્રાણી સંગ્રહાલય પણ કેટલું આમ કેટલા બધા બનેલા છે તો ત્યાં પણ આમ છોકરાઓ લઈ જઈ તો પ્રાણીઓને જોઈને કેટલા રાજી થાય છે
હા, સાચું કીધું અને બાળકો નાના નાના હોય એ પ્રાણીઓને પણ ઓળખી શકે એના નામ સહિત આપણે એને શ શીખવાડી શકીએ કે આ પ્રાણી ને આ કહી શકાય અને એ લોકો જોય પણ અત્યારે, આપડે જોય કે અમુક શહેરી વિસ્ત વિસ્તારમાં રેતા હોય એ લોકોને તો જે પ્રાણીઓ છે આજકાલ જોવા પણ નથી મળતા
હા, હા, એ તો છે જ
એટલે આ પ્રાણી સંગ્રહલય જોવાનું પણ અહી સારો પ્લાન છે તમારો
હમ, એ કેવી જગ્યા છોકરાઓ પણ રાજી થાય છે, ને આમ જ આમ ફરવાનું પણ પિકનિક જેવું પિકનિક પણ થઈ જાય છે, ત્યાં જઈને બધા ઘરના સાગા સંબંધીઓ સાથે જઈને આમ મસ્ત મોજ મસ્તી કરીને આવી શકીએ છીએ બે દિવસ માંડે તો આપને
હમ
હવે એમ તો હા એમ તો હવે જો સ્કૂલોને કોલેજો અને શાળાઓ માંથી તો એમ તો પિકનિક લઈને જાય છે તે લોકો પણ આવી રીતે તે પણ આમ સારું કેવાય કે એ લોકો પણ એવી એવી જગ્યા લઈ જાય છે ઝૂ છે કે કોઈ પણ આવી રીતે વોટર કે સ્કૂલો માંથી પણ ઘણી વખત લઈ જાય છે તો ત્યાં પણ હું મારા છોકરાઓને મોકલું છું કારણ કે એ લોકોને પણ નવી નવી જગ્યા જોવા મળે અને નવું કઈ જનરલ નોલેજ પણ મળે ને છોકરાઓ પણ થોડા આમ શું ફ્રીડમ થઈ જાય છે
હા, એ ત મેમે સાચું કીધું છોકરાઓને ક્યારેક ક્યારેક બાર બહારની દુનિયા પણ બતાવી જરૂરી છે, કારણ કે આજકાલ સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, છોકરાઓ ભણવામાં પણ રસ લેતા નથી બરોબર પણ ક્યારેક જો આવી વસ્તુઓ પણ બતાવીએ તો એ લોકો ભણવામાં પણ ધ્યાન દેશે અને કંઈક નવું પણ શીખી શકશે
હમ, એતો છે હવે સ્કૂલો માંથી લઇ જાય તો તે લોકોને ત્યાંનું ફરવાનું જ્ઞાન અલગ જ મળે છે જેમ કે આપણી સંસ્કૃતિ સંસ્કૃતિ માટે પણ એ લોકો શિક્ષકો સમજાવે છે ને એવી એવી મતલબ કોઈ કોઈ ફેમસ જગા હોય પ્રસિદ્ધ ઐતિહાસિક જ હોય તો ત્યાં પણ એ લોકો સ્કૂલ માંથી એવી જગ્યા એ લોકો વધારે પ્રિફર કરે છે
હા, તમે એ સાચું કીધું હો
જ અનુભવ થાય છે
હા, એ વાત તમારી એકદમ સાચી છે, બાળકોને કઈક નવું જાણવામાં એમાં વધારે ઉત્સાહિત થતા હોય છે, બાળકો એટલે કઈક એવી જગ્યાઓપણ જાય તો પણ વધુ સારું રહેશે
એ તો છે જ અમે લાસ્ટ વેકેશનમાં છે ને અમે લોકો બધા ઘરના પરિવાર સાથે અમે લોકો હવે આગ્રા ગયેલા હતા, તો ત્યાં શું તાજમહેલ ફેમસ છે, કિલ્લો ફેમસ છે, તો છોકરાઓને લોકોને હવે નવું નવું જાણવા મળે છે, લાલ કિલ્લા માટે આગ્રાનું પેલું અ તાજમહેલ વિશે કે તે સમગ્ર મ આમ વિશ્વમાં કેટલું ફેમસ છે, આમ તેનું કારીગીરી તાજ તાજમલ ની કારીગીરી તો આમ લાગે જાણે આમ એટલું જોતા જ રહીએ તેવી એની કારીગીરી છે
હા, સાચું કીધું અને એની માહિતી પણ બાળકોને બરોબર મળી શકે ને જાણી શકે એના એનાથી બધું
હમ, એજ તો બસ એટલે બસ આમ પરિવાર સાથે જવાનો પણ એક અલગ જ આનંદ આવે છે, આમ મસ્ત વહેલી સવારની ટ્રેન હતી તો અમે લોકો વહેલા સવારે નીકળી ગયેલા હતા ચાર વાગ્યા ના પછી જેમ જેમ દિવસ ઉગતો આમ સવારના પોરમાં જે બહારની હરિયાળને અ એટલું મન આમ પ્રફુલ્લિત રહેતું આમ આટલું મસ્ત જોવાનું મજા આવતું હતું. ટ્રેનમાંથી બહાર નુ સફર પણ એ અલગ જ આપણને આમ અનુભવ થાય છે.
હા, તમે એકદમ સાચી વાત કરીએ આપડે જો ઘરથી બહાર નીકળએ અને બાળકોને પણ સાથે લઈ જાય ફેમિલી સાથે હોત એટલે અલગ જ મજા હોય છે.
હમ્મ, એ તો છે જ એ એટલે જ છે ને એક દિવસ બસ આમ પ્લાન ના હિસાબે જ ગયેલા હતા. એક દિવસે અમે લોકો આગ્રા ગયા, બીજે દિવસે અમે પછી તાજમહેલ જોવા ગયા એવી રીતે પ્લાન બનાવીને ગયેલા. તો બધું આમ ફરવાનું પણ થઇ ગયું.
અ અમારે ત્યાં તો એટલું બધું ફરવા માટે એટલા બધા સ્થળો નથી પણ થોડું દૂર જવું પડે એટલે સમજી વિચારીને પ્લાન બનાવવો પડે થોડોક. શું કે બાળકોને પણ હા બાળકોને પણ સાથે લઈ જવાના હોય એટલે એને જમવા કરવાનું, નાસ્તોને બધું સાથે લેવું પડે એટલે થોડુંક વિચારીને એના આપણેે પ્લાન બનાવવું પડે.
હમ્મ, એ તો છે તાજમહેલ પાસે તો ફોટા પાડેલા હતા અમે લોકો બધા એટલા મસ્ત ફોટા આવેલા છે ત્યાંની હ હરિયાળી ને જે તે વચ્ચે આમ ફુવારા પણ હોય છે. તો ને ત્યાંનું વાતાવરણ બધા પ્રવાસીઓ એટલા મસ્ત બધા મજા કરે છે, આનંદ કરે છે. ત્યાંની ફોટોગ્રાફી તો એટલી જ મસ્ત આવેલી છે ને કે આપણે આમ જોતા જ રહીએ એટલું મસ્ત લાગતું હતું.
હા સાચી વાત છે. અમુક વાર જે ફોટામાં જે નેચરલ ફોટાઓ આવે છે એ આપણે જોઈને એકદમ આનંદ થતો હોય છે કે ખરેખર આપણે બહાર નું જે કુદરતી નજારો આપણને એમાં જોવા મળે ખુબ મજા આવતી હોય છે.
ત્યાંના જે ગાઈડન્સ હોય ને તો તે વાખી આપણને છેને તાજમહેલની ના બારામાં તાજમહેલ માટે આપણને ત્યાંની બધી સ્ટોરીઓ અ ત્યાં આપણને કેય છે કે અહિયાં શું હતું, આમ શું હતું આમ આપણને એટલી બધી મસર સ્ટોરી પણ ટલી મસ્ત હતી. ને ત્યાંનો લાલ કિલ્લો તો આમ લાલ રેતી આમ લાલ પથ્થર માંથી બનાવેલો હોય ને તેવો લા
હમ્મ, અમે પણ જયારે નાના હતા ને ત્યારે સ્કૂલમાંથી પ્રવાસે લઈ ગયા હતા. ત્યારે અમે લોકો ફરવા ગયેલા હતા અમે ત્યાં લોનાવલા અને એ બધી જગ્યાએ ગયા હતા. ત્યાંનું જે આ ઝરણું છે ને ધોધ ત્યાં અમે લોકો ગયા હતા પણ બહુ મજા આવી હતી ત્યાં બધા સાથે નાયા અને જે ચરણો છે એનું કુદરતી સૌંદર્ય જોયું ને ખરેખર બહુ મસ્ત છે ત્યાંનું.
હમ્મ, એ તો છે જ. તો બસ આવી જ આવી એ મસ્ત એકદમ ફેમસ ઐતિહાસિક સ્થળો પણ જઈએ ને તો આપણનેમ એટલું બધું આમ સ્કૂલ ની યાદ પણ તાજા થઈ જાય છે કે આપણે આ બધું છેને સ્કૂલ ની આપણે બુક જે પુસ્તકો આપણે ભણતા ને તે ટાઈમે આપણને પુસ્તકોમાં આવું બધું આપણને ઐતિહાસિક આપણે વાંચેલું હતું તે બધી જગ્યા આપણને જોવા મળે છે, ત્યાંની આપણને સ્ટોરીઓ, ત્યાંની બધી આપની જે વાર્તાઓ તે પણ આપણને આમ અ કેટલું બધું આમ યાદ દ આવે છે સ્કૂલ ની અ યાદ અપાવે છે. એ બધું આપડણે જોઈએ છે ને કિલ્લો છે, મહેલ છે પછી ત્યાંના જે સ્મારક હોય છે તે કોને બધું બનાવેલું ત્યાં કોને સ્થાપના થયેલી હતી. એ બધું ઇતિહાસ આપણને આમ સ્કૂલની પણ યાદ તાજા કરાવે છે. આપણે આપણે છોકરાઓને પણ એવું કેહેતા હોય છે કે અમે અમે જયારે ભણતા હતા ત્યારે આ બધું જ બુકમાં આવતું હતું.
હા સાચી વાત કીધી. જો આપણે અહીં ત્યાં જઈને જોઈશું તો આપણો અનુભવ પણ આપણે છોકરાઓને જણાવી શકીશું અને વધારે માહિતી આપી શકીશું.
હા એ તો છે જ પછી જે ફરીને રિટર્ન પાછા ઘરે આવીએે ને તો આપણને આમ મન જ નથી લાગતું. તો એટલું મસ્ત આપણે યાત્રા થઈ ગયેલી હોય ને એટલ બધું આમ આવ્યા ત્યારે આમ થાય કેક આ સમય હજુ મતલબ ફરવા મળ હજુ વધારે દિવસ જેવું થ એવું થાય છે
હા જે આપડે ફેમિલી સાથે જે હા સાચું કીધું અને જો ફેમિલી સાથે હોય ને. તો એ સફરની મજા જ.
હા ત્યાંની યાદો આપ પણે બધું આપણે યાદો સાથે લઈને આવીએ પછી ક્યારે પણ આમ બેસેલા ફ્રી હોય તો આપડે યાદોને જોઈને કેટલા આપણનું મન ખુશ થઈ જાય છે.
સાચી વાત કરી.
ચલો મળીયે પાછા આપડે નેક્સ્ટ પ્લાન બનાવજો.
ભલે ત્યારે આવજો.